હા.
હા તો તમે જિગ્શભાઈ બોલો.
હ એ કોણલ ભાઈ.
હા. હા તો. આપડે જો કોઈ દિવસ ફરવા ગેલા હોય. દુઃખો ભાઈ ગયા. તો પછી. આપડે જ્યાં જવાનું હોય ત્યાં કઈ રીતને જવાનું.
તો આપ પેલા તો. એક ચોક્કસ એરિયો નથી કરવાનો.
હા.
હ પર. ત્યાારથી પછી આપણે જોવાનું કઈ દિશામાં. જવા જેવું છે તે દિશામાં જવાનું. કોઈ સ્થાન વચમાં સ્થાનમાં કોઈ. અજાણ્યો વ્યક્તિ મળે કે કોઈ ઘર મળે તો ત પૂછવાનું. પછી પૂછીને ત્યાંથી જવાનું.
ના કઈ ખોરાત ની વસ્તુ. કઈ ખોરાક સારો શોધવો હોય તો નજીક.
ખોરાક ખોરાક તો આજ. બાજુ જોવાનું કઈ ખેતર હોય.
પછી એ તો ઝાડવા હોય પછી બ નદી હોય તે માટે આપણે ગમે તે રીતે ખોરાક નો મેળ પાડી દેવાનું
આપણે બહાર ફરવા ગયેલા હોય ને ગાડી ન‌ઇ મળતી હોય તો
ગાડી ની મળતી હોય તો પછી ચાલતા જવાનું
નવા નવા સ્થળ શોધી જોવાય
ના આ સ્થળ જવા માટે ગમે તેમ રખડવાનું જ્યાં મળે તે જવાનું
ટ્રેન માં ટિકિટ કેવી રીતે બુક કરવી ફરવા જવા માટે
એટ આપણી એપ આવે છે ટિકિટ બુક કરવા માટે હા યાર શીક એના પર જઈને લોગિન કરીને કરવાનું
હા
ઓનલાઈન
બુક કેવી રીતના કરવાની
હ પેલા તો રજીિસ્ટ્રેશન કરવાનું પછી તેમાં આપણે આઈડી દાખલ કરવાની એ રજીિસ્ટ્રેશન કર્યા બાદ આપણા તો રોટીથી આવે તે તેમાં લોગિન કરવાનું ત્યાર પછી આપણે જ્યાં જોવાનું હોય ત્યાંનું એડ્રેસ હું સ્ટેશન ન લોકેશન નાખવાનું વહી તાવ હ ને બુક કરવા એના પર દવાનું પછી બુક કરવાની
હા ટ્રેન કયા પ્લેટફોર્મ પર આવે કેવી રીતે કઈ એમાં ખબર પડે
ત તો વેર વેર ઇઝ માય ફડ તેના બધું બતાવે
તમે બહાર કોઈ દેશ ફરવા ગયેલા
બાપો નથી ગચો હજુ સુધી
ત તમે મુસાફરી કરો કે નહી કરો
મુસાફરી કોઈ વાર કરીને
હ ટ્રેન માં મુસાફરી કરું સારી પડે કે બસમાં
બસ કરતા તો ટ્રેનમાં કરવી
તો ટ્રેનનું ભાડું સસ્તું પડે કે પછી બસ નું
બસ કરતા ટ્રેન નું ભાડું સસ્તું પડે
હ હ પણ ટ્રેનમાં ભીડ બ‌ઉ હોય તે
ભીડ હોય તે માટે આપણે બુકિંગ કરવાની આગળ
બુકિંગ ના થઈ તો
બુકિંગ ના થાય તો પછી જવું પડે ભીડમાં
એક બીજા ઉપાય છે કે એના માટે
એના થી બીજો ઉપાય તો નથી તમે આગળથી રિઝર્વેશન કરાવી શકો છો
હમ
તમે ખાવામાં કેવો ખોરાક પસંદ કરો છો.
આમાં તો કોઈ પણ વસ્તુ ચાલી જાય.
કોઈ પણ કઈ પ્રકાર
હ આમ સાદું સ્વાદ વાળું ખાવાનું જરા સારું લાગે. ક નવી નવી વેરાયટી હોય તમે તો ખાવ પસંદ કરું.
પણ સાધુ
તમારું કઈ ફેવરેટ ફૂડ
ફેવરેટ તો આપણું બધું ફેવરેટ
કઈ બહુ વસ્તુ ભાવતી હોય કેવું
ઓ વસ્તુ.
અધમુ સારા લાગે દુબઈ હસ્થાન
ન શ્રીખંડ.
હમ. એ સારુંભાગે. તમારે ઘરે કઈ નવું નવું બનેય કે ખાવા માટે.
ખાવા માટે તો બને. અલગ અલગ વેરાયટી.
નાતે બરાબર આવડે કે નહી આપડ.
હા ન તો ન આવડે.
કોઈ દિવસ ત્રાય કરવાનું.
હ ટ્રાય કરવા જાય તોટ જ બની જાયજ. તમે કરે કેવીું ટ્રાય.
અરે મને તો નથી આવડતું હજી સુધી.
પાાય ક.
ખ પડશે.
હમ.
હ
તમને તમને ફરવાનું ગમે.
હમ ફરનો શોખ છે.
આજ સુધીમાં ક્યાં ક્યા જઈ એવા.
આપડે આ હોની. સિદ્ધિ ત્રમબકેશ્વર ને એ બાજુ ગેલા છે.
મને ધાર્મિક સ્થળ બહુ પસંદ છે લાગે.
હા ધાર્મિક સ્થળ પણ જ મજા આવે.
બ બરાબર.
ધાર્મિક સ્થળ પછી ડુંગરામાં ફરવાનું.
હમ.
ચોમાસામાં ફરવાનો કઈ આનંદ જ નહી.
ખ માટે તમે કયા સાધન ન પસંદગી કરો તો.
આ મ તે. બાઈક બાઈક પર મજા વધારે આવે.
હા.
સમ.
ચોમાસામાં વરસાદ હોતો આવે ભીના જાય બાઈક પર તો.
રેનકટ પન જવાનું.
બ ઠંડી બહ લાગે છે.
ઠંડી તો લાગે પણ વરસાદમાં તેજ મજાશે ચોમાસામાં ફરવાની. કોવાટા વાાર લ લ ભાઈ.
હમ. તમારા ગામ ની આજુબાજુ ફરવા જ જેવું જ છે કે.
હમ છે નવમાં વળવાન બનાવ્યું હશે નવું. હ સનસેટ પોઈન્ટ બહ મસ્ત છે.
આજુબાજુ આ ખાવાની વસ્તુ મળી રહે.
હા ખાવાનું બહ બધી વેરાયટી મળે નવી નવી. હોટલ બહુ બધિયા આવેલી છે.
બ
તમે કોઈ દિવસ જાઓો કે નહી ફરવા ફરવા ખાવા.
કરવાવા તો જઈએ.
મજા આવે ફરવાની.
મજા આવે ફરની તો મની નહી આવે મજા. ખાલી પૈસા રેવા જોએ.
કઈ ખાવા જાય જેન તમે અલગ થી બાર
ક ખાવા જમવા બહાર બધા થઈને
હા બી ફ્રેન્ડ સાથે જઈએ
મજા આવે
હુંમણાં પાછો એક ટ્રીપ ગોઠવેલ છે પણ સફળ થાય કેની છે
હા
એક તો કેન્સો થઈ ગયેલું
ખરે આવવાનું
હમ
ફરવામાં મજા આવે.
જતા હ. તમે તમે પાછા ક્યારે ફરવા જના.
હવે આવતા મહિના ન પ્લાન છે ફરવા જવાનું.
તમારો કઈ બ્લાન્ડ છે કે ન.
પ્રાણ તો હવે નથી. હવે કોલેજ ચાલુ થઈ ગઈ એટલે.
હા.
વેકેશન માં જોવાશે.
ચાલો કઈ નઈ તો ટાઈમ આપ ઓડેલાભર.
હા.